હા બોલ
કેમ છો મજામાં?
બસ મજામાં તમે કેમ છો?
હુ પણ મજામાં એટલે અ આજે સવારે છે, ને હું મારી મમ્મી સાથે હોસ્પિટલ ગઈ હતી. ત્યાં બધા અ ઘણા બધા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા અને દરેકને ચહેરા પર અલગ અલગ પ્રકારની ચિંતા દેખાતી હતી. પરંતુ ડોક્ટરો ખૂબ જ શાંતિથી અને ધીરજ પૂર્વક દરેક દર્દીની વાત સાંભળતા હતા. તેમની તકલીફ સમજતા હતા અને પછી યોગ્ય સારવાર આ અ યોગ્ય સારવાર આપતા હતા મને સૌથી વધુ એ વાત ગમી કે તેઓ કોઈ પણ દર્દી સાથે ઉતાવળમાં વાત નતા કરતા પરંતુ દરેકને પૂરતો સમય આપે એ બધું જોઈને મને સમજાવ્યું કે ડોક્ટર માત્ર દવા આપતા વ્યક્તિ નથી પરંતુ તેઓ દર્દીના મનમાં આશા, હિંમત અને વિશ્વાસ પન અ જગાવે છે. ખરેખર તેમના વગર આપણા સમાજ નુ સ્વસ્થ રહેવું એ ખુબ જ મુશ્કેલ બની જાય છે.
હા સાચી વાત છે. અને જયારે કોઈ પણ વ્યક્તિને અચાનક તાવ આવે ગંભીર બીમારી થાય. અથવા અકસ્માત થાય ત્યારે સૌ પ્રથમ ડોક્ટર જ મદદ માટે આગળ આવે છે. તેઓ પોતાની આરામ, ઊંઘ અને વ્યક્તિગત જીવનની ચિંતા કર્યા વગર દર્દીઓને બચાવવા માટે સતત મહેનત કરે છે. અને ઘણી વખત તેઓ આખી રાત હોસ્પિટલમાં જઈને ગંભીર દર્દીઓની દેખરેખ રાખે છે. તેમની મહેનત અને સમર્પણ સમર્પણને કારણે અસંખ્ય પરિવારો ફરીથી ખુશીઓ મેળવી શકે છે. એટલે જ તો લોકો ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ પણ કહે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને મને લાગે છે, કે ડોક્ટર બાનવું એ દુનિયામાં સૌથી જવાબદારી વાળું કામ છે. વર્ષો સુધી સતત અભ્યાસ કરવો પડે નવી નવી બીમારીઓ વિશે માહિ તી મેળવવી પડે અને પછી દરેક દર્દીને યોગ્ય સારવાર આપવી એ આ બધી વાત એ કોઈ સામાન્ય નથી. એક નાની ભૂલ પણ દર્દીના જીવન પર મોટી અસર કરી શકે છે. તેથી તેઓ હંમેશા ખૂબ જ સાવધાની થી કામ કરે છે. દર્દી ને શારીરિક રીત તે જ નહી પરંતુ માનસિક રીતે પણ મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે. આ બધું જોઈને મને ડોક્ટર માટે ખૂબ જ માન અને આદરની લાગણી થાય છે અને એક સારો ડોક્ટર માત્ર દવાઓ લખી આપતો નથી. પરંતુ દર્દીની લાગણીઓને પણ સમજે છે. જયારે દર્દી ડરેલો હોય ત્યારે ડોક્ટર તેને પ્રેમથી સમજાવે છે. હિંમત આપે છે અને વિશ્વાસ અપાવે છે. કે યોગ્ય સારવાર થી બધું સારું થઈ જાય. ઘણી વખત ડોક્ટરના બે પ્રેમ ભર્યા શબ્દો પણ દર્દી ને અડધી બીમારી માંથી બહાર કાઢી દે છે. તેથી જ ડોક્ટરમાં જ્ઞાનની સાથે દયાળુ સ્વભાવ અને માનવતા પણ અ એક માન માનવતા પણ હોવું એ ખૂબ જ જરૂરી છે.
હ સાચી વાત છે અને કોરોના મહામારી દરમિયાન તો ડૉક્ટર અવે જે સેવા આપી હતી તે ખરેખર અસ્વીકારનીય છે જયારે લોકો પોતાના ઘરમાં સુરક્ષિત રહેતા હતા. ત્યારે ડોક્ટરો સતત હોસ્પિટલમાં રહીને. જરૂર સારવાર કરી રહ્યા હતા. અને ઘણા ડોક્ટરો પોતાના પરિવાર થી દૂર રહ્યા. જેથી તેમના પરિવારને કોઈ જોખમ તેઓ દિવસ રાતે પી. પી. ઈ કીટ પહેરીને કામ કરતા હતા જે ખૂબજ મુશ્કેલ અને થકવી નાખનારું કામ હતું છતાં તેમને પોતાની ફરજમાંથી ક્યારેય અ પાછા નથી હત્યાં
હમ્મ સાચી વાત છે. ઘણા ડોક્ટરો પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા. પણ તોય છતાં સ્વસ્થ થતા થતાં જ ફરીથી દર્દીઓની સેવા માટે હોસ્પિટલમાં પાછા ફર્યા અને કેટલાક ડોક પોતાની જાન પણ ગુમાવી દીધી. છતાં માન અ માનવ સેવાનો માર્ગ છોડ્યો નહીં તેમના આ ત્યાગને શબ્દોમાં વ્યક્ત કરવું એ ખૂબ જ મુશ્કેલ છે. સમાજે તેમના આ યોગદાનને હંમેશા યાદ રાખવું જોઈએ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ.
હા સાચી વાત છે.
અને ડૉક્ટર આપણને માત્ર બીમારી થાય પછી જ મદદ કરતા નથી પરંતુ બીમાર ન પડીએ તે માટે પણ સતત માર્ગદર્શન આપે છે તેઓ નિયમિત કસરત સંતુલિત આહાર પૂર ઊઘ સ્વ રસીકરણ અને સમયસર આરોગ્ય તપાસવાનું મહત્વ સમજાવે છે જો લોકો તેમની સલાહને ગંભીરતાથી અનુસરે તો ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. એટલે ડોક્ટરો આપણા જીવનમાં માર્ગદર્શન તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવે છે
હા એ તો થોડી સાચી વાત કીધી આજકાલ ઘણા લોકો ઇન્ટરનેટ પર વાંચીને પોતાની જાતે દવાઓ લેવાનું શરૂ કરી દે છે પરંતુ તે ખુબ જ ખોટી આદત છે દરેક વ્યક્તિ નું શરીર અલગ અલગ હોય છે અને દરેક બીમારીની સારવાર પણ અલગ હોય છે. માત્ર લાયકાત ધરાવતા ડોક્ટર જ કરીને સાચી દવા આપી શકે છે. તેથી આપણે ક્યારેય આપણી મરજીથી દવા ન લેવી જોઈએ અને હંમેશા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
હા. અને ગામડામાં રહેતા લોકો માટે તો ડોક્ટર ખૂબ વધુ છે ઘણા મોટી હોસ્પિટલ નથી હોતી. છતાં ઘણા સેવાભાવી ડોક્ટરો ત્યાં જઈને લોકોની સારવાર કરે છે. આરોગ્ય કેમ્પ યોજે છે ગરીબ લોકોને નિઃશુલ્ક દવાઓ આપે છે. અને આરોગ્ય વિશે જાગૃતિ ફેલાવે છે. તેમના કારણે હજારો લોકો સમયસર સારવાર મેળવવાની સ્વસ્થ જીવન જીવી શકે છે.
હા હું પણ એવું જ માનું છું દરેક વ્યક્તિએ ડોક્ટરો નો આદર આદર કરવો જ જોઈએ. અને તેમની મહેનતને પણ સમજવી જોઈએ તેઓ પોતાના જ્ઞાન અનુભવ અને નિષ્ઠાના આધારે લાખો લોકોના જીવનમાં નવી આશા જગાવે છે આપણે પણ તેમની સલાહનું પાલન કરવું જોઈએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ અને સમાજમાં ડોક્ટરના યોગદાન ની હંમેશા કદર કરવી જોઈએ અને ખરેખર ડોક્ટર આપણા સમાજના અમૂલ્ય રક્ષક છે અને તેમનું મહત્વ આપણે શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી. અને અ મને લાગ્યું કે ડોક્ટર નું જીવન બહાર થી જેટલું સરળ લાગે છે ને એ વાસ્તવમાં એટલું સરળ હોતું તેઓને વર્ષો સુધી ખુબ જ મહેનત કરીને અભ્યાસ કરવો પડે છે સતત નવી નવી સાયબર પદ્ધતિઓ શીખવી પડે છે જેમ આપણે આગળ વાત કરી. અને દરેક દર્દીને યોગ્ય નિર્ણય લઈને સારવાર આપવી પડે છે. તેના દરેક નિર્ણય સાથે કોઈના જીવનની આશા જોડાયેલી હોય છે. તેથી તેઓ ખૂબ જ જવાબદારીથી પોતાની ફરજ બજાવે છે.
હા સાચી વાત છે. અને મારા કાકા એક સરકારી હોસ્પિટલમાં કામ કરે છે તેઓ કહે છે કે ઘણી વખત એક એક જ દિવસમાં સો કરતા પણ વધુ દર્દીઓ તપાસ માટે આવે છે દરેક દર્દીની સમસ્યા અલગ હોય છે દરેકની તકલીફ અલગ હો છે અને દરેકને સમય આપવો પડે છે આટલા બધા દર્દીઓ વચ્ચે પણ એક ડોક્ટર શાંતિથી કામ કરે છે અને કોઈને પણ અવગણ અવગણના નથી કરતો આ માટે અ ખુબ ધીરજ અનુભવ અને માનસિક શક્તિની જરૂર પડે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી મેં એક વાત આમ ધ્યાનમાં લીધી છે કે સારો ડોક્ટર દર્દીની વાત ખુબ ધ્યાનથી સાંભળે છે. ઘણી વખત દર્દી પોતાની તકલીફ યોગ્ય રીતે કરી અહ શકતો નથી. છતાં ડોક્ટરો તેના લક્ષણો તપાસ અને અનુભવના આધારે સાચી બીમારી ઓળખી લે છે. ત્યારબાદ યોગ્ય દવા ટેસ્ટ અને સારવાર નક્કી કરે છે આ બધું કરવા માટે માત્ર પુસ્તકનું જ્ઞાન પૂરતું નથી હોતું. પરંતુ વર્ષોનો અનુભવ એ પણ ખૂબઅજ જરૂરી હોય છે.
હા. અને આજે તો તબીબી ક્ષેત્રમાં અહ ખૂબ પ્રગતિ થઈ છે. પેલા તો ઘણી બીમારીઓનો ઈલાજ મુશ્કેલ હતો પરંતુ હવે તો નવી ટેકનોલોજી આધુનિક મશીનો અને અહ અધન દવાઓના કારણે ઘણી ગંભીર બીમારીઓની સારવાર શક્ય બની છે. પરંતુ આ તમામ સમ અહ સાધનો નો યોગ્ય ઉપયોગ તો ડોક્ટર જ કરી શકે છે. તેથી ટેકનોલોજી જેટલી મહત્વની એટલા જ મહત્વના તેને ચલાવતા ડૉક્ટરો ઓ પન છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી. મને તો બાળકોના ડોક્ટરો ઓ આમ અહ ખુબ સારા લાગે. કે ના નાના બાળકો જયારે હોસ્પિટલમાં આવે ત્યારે તેઓ ખુબ ડરી જાય છે. પરંતુ બાળરોગ નિષ્ણ તો ડોક ટરો તેની સાથે તેમથી વાત કરે છે, રમૂજી રીતે સમજાવે છે અને તેમના ડર ને દૂર કરે છે. આ રીતે બાળકને સારવાર લેવી એ સરળ સરળ લાગે છે. ખરેખર દરેક દર્દી સાથે તેના સ્વભાવ પ્રમાણે વર્તવું એ પણ એક મોટી કળા છે.
હા. ને જ રીતે સ્ત્રી રોગ નિષ્ણાત હૃદય ના રોગ હૃદયરોગ નિષ્ણાંત, આંખના ડોક્ટર, દાંતના ડોક્ટર હાડકાના ડોક્ટર અને અન્ય નિષ્ણાંત ડોક્ટરો પણ પોતાના ક્ષેત્રમાં ખુબ જ અહ મહેનત કરે છે દરેક વિભાગનું કામ અલગ અલગ હોય છે. અને દરેક માટે વિશેષ અભ્યાસ કરવો પડે છે. એટલે દરેક પ્રકારના ડોક્ટર સમાજ માટે ખૂબ જરૂરી છે. અને ઘણા લોકોનું તે એવું માને છે કે ડોક્ટર માત્ર પૈસા કમાવવા માટે જ કામ કરે છે. પરંતુ આ સંપૂર્ણ સાચું નથી. આજે પણ ઘણા એવા ડોક્ટર છે કે જે ગરીબ દર્દીઓ ની મફતમાં સારવાર કરે છે. ગામડામાં આરોગ્ય કેમ્પ યોજે છે. અને જરૂરિયાત મંદ લોકોને દવાઓ પણ નિઃશુક્લ આપે છે આવા સેવાભવી ડોક તેને ખરેખર સમજ માટે આશીર્વાદ સમાન છે.
હા એ તો ઘણી સાચી વાતી કીધી. મેં પણ સમાચાર વાંચ્યા હતા, કે કેટલાક ડોક્ટરો દર મહિને એક દિવસ સંપૂર્ણ મફત સારવાર રા-માટે રાખે છે. તેઓ ગરીબ પરિવારોને તપાસ ગીદવા અને જરૂરી સલાહ આપે છે. આવી સેવા કરવી દરેક વ્યક્તિ માટે શક્ય નથી. આ મોટું આ માટે મોટું હૃદય અને માનવતા હોવી એ ખૂબ જ જરૂરી છે. અને આપણું કર્તવ્ય છે કે જયારે આપણે હોસ્પિટલમાં જઈએ ને ત્યારે ડોક્ટર સાથે આપણે વિનમ્રતા થી વાત કરવી. અને તેમની સૂચનાઓ આપણે ધ્યાનથી સાંભળીએ, અને દવાઓ સમયસર લઈએ.
હા સાચી વાત છે.
આ વાતો આ વાતો તો હવે ચાલતી રહેશે. આપડે પછી વાત કરીએ. સારું ક્યાં?